હલો આવે છે, અવાજ હા આવે છે, તમને આવે છે.
હા તો હું કવ કે તમે કવ ટોપિક
અ પૂછું તમને?
બોલો.
અ તમે તમારી ગામની અથવા તો કે પરિવારની કોઈક એવી જૂની પરંપરા કેશો કે જે હજી લગીન ચાલી આવતી છે જુના દાા દાદી થી ચાલતી હોયતા સુધી ચાલતી હોય
એ પરરાંપરા તો પરંપરા કરીને એવું તો કઈ ખબર નહિ યાર હજૂ તો તમે કોણ પેલા
અ પેલી તો આજ કે લગ્ન પ્રથા કે સુધ કું કે ઘરના હા એ મતલબ કે એમાં એવ કે બધા ઘરના ફેસલા થી જ ચાલે છે કે હજ લાગી એક વિરુદ્ધ લગ્ન નહીં કરતું બધા જે ઘ બારાડાો કે ત્યાં કરતા હોય. પછી બીજી પરંપરા કે અમુક જગ્યાએ મતલબ કે ક્યાંક જવું છે, કે કઈક કરવું છે, મતલબ કે ઘરના છોકરાને પણ તો પેલા લોકો વડીલો ને મતલબ કે લેતાતા આજના જમાનામાં જોવા જઈએ પેરી તો એમાં એ લોકો કોઈને કે ના કે નીકળી પડે ઘરની બહાર અને જે માળદા હોય એમને કઈ વેલ્યુજ ની હતી પછી સાથે બેસીને જમવાનું ભલે એક ટાઈમ તો નહી પણ એક ટાઈમ સાથે બેસીને જ બધા જમવાનું ભલે ના ખાવું હોય તોપન સાથે બેસવાનું પછી કઈ આવું મેમ ગમે્યાં હોય તો ફટાફટ મતલબ કે આ કે આપડે જુનાને ગામમાં જોવા જઈએ બધી પરં પરા કે આવું કોઈક મરી ગયું હોય તો એમાં કેટલાક નિયમો હોય કે ગામમાં આરટી ન થાય ને બધું એ પરંપરા હજી લગી ચાલે છે. તો સીટીમા ત કેવુ કઈક મોટુ હોય ખબર ના પડે જયારે ગામડામાં આરટી ના થાય ખબર પડી જાય કે આજે કોઈક વ્યક્તિનું મોત છે, એ ભલે પછી કોઈ પણ જાતિ ના હોય કે ગમે તે ન હોય શુભ પ્રસંગ ની કરતા આપડે એ સમય દરમિયાન ભોગ મરી ગયો હોય તો ગામમાં
હ અમારે પણ એવું જ છે, કે તમે કીધું એવું જ કે લગન બધાની સહમતી થાય પછી અમારે ધ ઘરમાં પણ એવું છે, કે અ એક વાર ટાઈમ એક ટાઈમે જમીને બધાએ બેહવાનું જેમ પછી અમારે ત્યા જેવું છે. કે આવું કોઈ પ્રસંગ હોય બડે પ્રસંગ હોય કે ગમે તે હોય તો બધા એકી હાથે ભેગા થઇ જાય કઈ કા તો લડવાનું હોય તો એ આખ ફેમિલી ભેગી થઈ જાય ફેમિલીમાં એવું છે. એટલે એકજૂટ છે, ને કુટુંબ સારું છે, અમારું એમ પછી કહેવા જોઈએ તો મંદિરની સાફ સફાઈ માટે અ હોય અમાર એવું નય કે ચાલો મંદિરના પૂજારી નહી તો મંદિરની કોઈ થાયના સિવા અમારા ગામના એટલા સ્ધર કે બધા મંદિરની સેવા હોય કરે જાતે વારા પાડી ને ભગવાને એકલા ના મૂકે કે સેવા કરે એમ પછી ગામની પરંપરા કહીએ તો પેલુ સ્વાધ્યાય સ્વાધ્યાય ચાલે પછી અમુક દીગ્રી બાાવ આરએસએસ ચલાવે એવી રીતે મહિલા કેન્દ્ર ચાલે એટલે એ બાને બાને આખા ગામમાં એવું રે કે બધા એ એક વારે ભેગા થાયને પોતાના મંતવ્ય રજૂ કરે એવું એ બાને બાને ભોગવાન નામ પર લેવાય એક એક જૂથતા પન થવાય
બરાબર.
તમે કોરોનામાં કેવી રીતે દિવસો કારેલા વર્ણન
અ કોરોનાની વાત કરીએ તો તો કોરોનામાં તેટલું મતલબ કે ખરાબ એ થઈ ગયેલું કારણ કે સમય દરમિયાન ના કશું બહાર જવાય ના કશું નહી ઘરમાં જ મતલબ કે રેવાનું અને કઈક લાવું હોય શાકભાજી કેવું તો એના પર પણ આપડે દસ વિચાર કરવા પડે કે આ સારું હશે કે નહી એના કી કૂટ ને કઈ રૂપ નાઈ જાય. તો ધરમા ને ધરમાં પછી એમાં એવુંજ કે અમે એના મોટા તો કોરોના ટાઈમે બધા મતલબ કે મોજ કૂકી ને પટ્ટા ને એવુ બધું રમીને સમય કાઢડા એ બધા ફ્રી થાય તરતજ બધા કે ખાઈને તરતજ એવું કરે પછી એમાં મારા મોટા પપ્પાને કોરોના થઈ ગયેલો હતો તેમાં બધા ટેન્શનમાં ત્યાં વેગને થયો છે બધાના થાય ના તે મોટાપાની સેવા કરવાની પણ ઈચ્છા થાય પણ ત્યાંથી દૂર રાખવાનું કેમ. તો ખાલી જોવા જઈએ પછી જોઈને આવતા રહીએ તો ક્યારે સારું થાય. અને મતલબ કેવું ખરું તો બધા તો બધી ચિંતાઓમાં સમય નીકડી જતો. અને ફ્રી સમયમાં ફેમિલી સાથે મતલબ કે એક વાતે જો જોવા જઈએ તો ફેમિલી સાથેનો સમય એવો હતો. કે ઘરમાં બેસે ને કેવું કે ઘર ના થી તો કોઈને કઈ તપલીક ના થાય એટલે એ સમય દરમિયાન પહેલી વાર એવું હતું કે બધા પોતાની ફેમિલી સાથે બેસી રેતા હતા. તો કામના દિવસ કઈક ને કંઈક બાર હોય તો કોરોના ટાઈમ બધા ફેમિલી એક હતી. હા કે થોડાક દૂર દૂર બેસે કે એવું બધું અને એમ બધી રીતના જ સારું કે ના જમવા ને એવું બધું ફેમિલી સાથે બેસે અ કસે આવા જવાનું હોય તો પણ ફેમેલી એકબીજાને અડગના કરતા એ રીતનો અનુભવ હતું તમારો અનુભવ
કોરોનામાં ટાઈમે અમે મોસ કૂક્યો પછી પટ્ટા રાત્રે બાર એક બે ત્રણ વાગ્યા સુધી રમતા હતા. પછી બધા ફેમિલી વાળા ભેગા થાય. કરીને અમારા જે જે મારા આ બાજુમાં એક અંકલ રહે છે તેમ તમે કીધું તો એવું અમારા ફેમિલી મેમ્બરમાં પણ એક જન ને કોરોના થઈ ગયો હતો. તો આવું કે નતા જવા દેતા પણ મેં બે ત્રણ વાર કહ્યું હતું કે એમ પાણી તો રોપા ને એવું બધું આપે ને આપી આવી હતી મને એવું કશું મને એવું થતું હતું કે ના મને તો કઈ નઈ થાય ને એવું થયું જ કે નહી થયું એમ પછી અ આવું એ લોકોને જોઈને એ વિચારા કે એ ટાઈમે ઓક્સિજન ની આપણને બહુ વેલ્યુ હતી કે ના ઑક્સિજન હોય શુદ્ધ હવા શું કહેવાય તે આપણને પર્યાવરણને એ ટાઈમે થોડીક જાણ થઈ હતી પછી એ ટાઈમે પછી ઓનલાઈનનો બહુ મહત્વ તો વધી ગયું હતું અમે હું તે ઓનલાઈનમાં ઓનલાઈન ક્લાસીસ તો ભણતા તા જ ને પછી અમુક લોકોને વર્ક ફ્રોમ હોમ પણ ચાલતું હતું. એટલે એ ઓનલાઈન નું માધ્યમ એ ટાઈમથી વધુ આપણને જાણવા મળ્યું કે ઓનલાઈન ઝૂમ મિટિંગ એવું જોઈન થવાય એ પછી હવે તો ઓનલાઈન નું ચાલે જ છે. આપણને એ ટાઈમ વધારે હતું પછી નાના બાળક હા બોલો.
હા બોલો બોલો બોલો
પછી ટીકટોક નું આપણે બહુ ચાલતું હતું હોય એટલે બધા અ જબરા જબરા રીલ્સ બનાવતા હતા અને એનાથી આપણે અમુક ઇન્ફ્લુઅન્સર જે હતા એ ટાઈમે નાના નાના ક્રિએટર હમણાં મુવી બનાવે છે એટલે પ્રોડ્યુસર થઈ ગયા છે એમ.
હો એ છે કે મતલબ કે એ સમય દરમિયાન મતલબ એકબીજાને જાણવાનો પણ બહુ સમ તો કે હવે કે રીતે આપણે એકબીજાને જાણવા શું કરવું અને બધી એક્ટિવિટી માટે ને આપણે ઝૂમ તો અત્યાર સુધી હતું જ પણ કોરોના ટાઈમે ખબર પડી કે ઝૂમનું કામ આ છે તો આપણા ફોનમાં એપ્લિકેશન હતી ને તો પણ આપણે કોઈ દિવસ ઓપન કરી નહી કે હશે હવે કંપની એપ્લિકેશન આપી હશે પછી હવે બધી ખબર પડે કે આ એપ્લિકેશન એલા માટે હોય કે બધાને વિડીયો કોલ થાય અથવા તો જોડાય ને બધું
હમ્મ તમારી વાત સાચી છે.
હમ્મ તમને છાસ પીવાની ગમે કે લચ્છી ગમે વધારે
મને છાસ વધારે ગમે પણ છાસ મોળી હોય તો વધારે ભાવે ને લસીઓ ભાવે મને તો બંને વચ્ચે એક શું કહેવાય ઈક્વલમાં છે પણ આવું કઈક વધારેલી ખીચડીને એવું બધું ખાતા હોય તો લસ્સી એ ટાઈમે ના મજા આવે એ ટાઈમે છાસ જોવે દેશી તો મને હું ભાવે
હા મને પણ બેવુ જ ભાવે પણ આવું કેવું કે આપણે કઈ બાર બાર ફરવા ગયા હોય એ ટાઈમે છે ને હવે લચ્છી મળી જાય તો સારી લાગે અને તને કઈ પણ ખાવાની વાનગીઓ સાથે કાઠિયાવાડી હોય કે પંજાબી હોય કે ગમે તે. એની હાથે મસાલા છાસની મજા આવે ભલે ઘરની હોય કે બહારની છાસ છાસ તો છાસ સે.
સાચી વાત તમને ગળ્યું ભાવે તીખું ભાવે કે ખાટું ભાવે ખાવામાં
મને ખાટું ને તીખું વધારે ભાવે ગળ્યું તો મને મતલબ કે માંડ હું ખાટી હોય કે ના કદાચ અમુક વાર બુકરી આવી જાય એને અત્યારે ખાવું જ છે કંઈક તો પછી ભલ ના છૂટકે પછી હું ગય લખેલો તો મોટા ભાગે હું બધાથી અને ખાટું ખાવાનું પસંદ કરું
બરાબર છે મને એવું જ છે કે તીખું ને ખાટું વધારે ગળ્યું ખવાય પણ તેમ ચખાય ખાલી બસ પછી ખાવાની જેમ ના ખવાય
બરાબર છે.
તમારા ગળ્યું તીખામાં શું વધારે ભાવે સૌથી વધારે
ટી્ખામાં સોધ વધાર અ મને તો એમ તીખું બધું જ ભાવે જેટલું મતલબ કે હોય મારામાં સ્ટી હોવું જોઈએ અને મતલબ કે સ્ટી હોય પણ શાકભાજી નાખેલું હોય એ રીત મને ભાવ કારણ કે બધ શાકભાજી નાખ હોય ને તો ભલેને ભાવતું ભોજન કઈ પણય પણ મને નહી ભાવતું
મને તું ઊંડું છે મને બધું શાકભાજી નાખેલું હોય ને વધારે ગમે પણ ખાલી ફ્લાવર નહી કમતો પણ પાઉભાજીમાં તો એ પણ ચાલે અને મને જેટલું શાકભાજી વાળું હોય ને એટલું મંધ વધારે ભાવે
મને આવું તીખામાં મને તીખામાં જો જોવા જઈએ ને તો અહિયાં અમારે ભરૂચમાં મસ્ત મતલબ કે મળે છે બટાકા ભુંગળા અને ચટપડીને અરે કસ એટલા મસ બને ને તમે આંગણા પણ ચાલતા રજો ટીખા તમે જીવવાકોને તીખા મતલબ કે બધા ના રોવાટા ફાટી જાય એટલા જ તો ત્યાંના ફેમસ છે અતાર સુધીના તોમે ત્યાં વધારે ખાવાનું બર પસંદ કરું મેં ત્યાંથી બે થી ત્રણ વાર ખાઈ ચૂકી છું ત્યાંનું ટીખું ચટપટી લઈને બધું ચટપટી પણ એટલી તીખી હોય છે. અને બટાકા પણ એટલા તીખા હોય છે. નાના છોકરાઓ અથવા તો કે ઘડા કે પ બીજ બધા હોય અમુક કે જેને સ્વીટ ખાઢેલું હોય તે લોકોનું તો કઈ કામ જ નહ ત્યાં અર એવું સ્પાય છે મને બોગને ત્યાં
મને સ્પાયસી વસ્તુ તો મને બહુ ભાવે અમારે ત્યાં એક છે ત્યાં હોસ્ટેલ ગ્રાઉન્ડ પાસે પણ બહુ મસ્ત બટાકા ભોંગડા મળે છે એ પણ આવી રીતે જ આપે છે. છે એને ઉપર થી ડુંગળી ન સલાડ ને એમ અલગ ટાઈપમાં જ આપણે ખાયાસ કરી એમ થાય
એજ ડુંગળી લીબૂ પછી મસ્ બધું એવું હોય અને ભૂમરા પણ એવા કડક ને એવા હોય એટલે મસ્ત વિનેગર આતે આગળું ભાઈ સાચે અત્યારે એવું થાય કે ખાઈ લઈએ મસ્ત બસત પટો ના ગરમ ગરમ બટાકા ભૂગરા
ખાવાનું મન થઈ જાય છે.
હા એ વાત સાચી છે પણ આ તો એમ કહીએ કે જો ખાવાની વાત નીકળી છે તો ત્યાં આગળ એમને ખાવાની વાત પર તો ગર્લ્સ કોઈ દિવસ પાછળ ન પણ એમને જે આપે બધું સ્પાઈસી જોઈએ ખાવા.
સાચી વાત છે તમારા બાજુ વરસાદ છે?
ના અમારી બાજુ નથી વરસાદ જ તો આવ્યો નથી ખાલી અઠવાડિયું પડીને ગયો છે.
તમે પેલી ગૌરી પૂજા આવે તે કરો છો?
હા કરીએ ને.
તો શું શું કરો એમાં?
અ ગૌરી પુંંજામાં તો શું કરીએ કે એમાં આપડે પાંચ દિવસ મતલબ કે ભુખુ રહેવાનું હોય છે. ઉપાસ. ઉપવાસ કરવાનો તો એમાં અમે સવારે વહેલા ઉઠીએ સાત વાગે પછી પૂજા કરવા જઈએ મહાદેવ ની. ત્યાં પુજામાં મતલબ કે પાણી દૂધ બધ અર્પણ કરી અલગ અલગ દિવસે અલગ અલગ હોય તો. ભગવાને અર્પણ કરીએ પછી પૂજા કરીને આવ્યા પછી બધા ફોટા પાડીએ. પછી આવીને કઈક ફરાળ કરીએ ફરાર કરીને સુઈ જઈએ તો પાછા બપોરે બે વાગતા જાગીએ અને જે ખાવાનું હોય મીઠા વગર નું ખાવાનું હોય તો મમ્મી લોકો કઈક દહી કે ભાફરી બનાવી આપે તે ખાઈએ. પછ સુઈ જઈએ તો સીધા પછી પાંચ છ વાગે ઉઠી ને રમવા જઈએ રોડ પર હતા સિટીમાં કઈ હોય તો મુવી જોવા જઈએ. એવું બધું પછી આખો દિવસ રમીને મસ્ત પછી એન્જોય કરીએ ને બધું બધા ફ્રેન્ડ હતું ત્યાં આગળ જઈને રમત રમીએ પછી મમ્મી ને બધા હોય તો એમની સાથે સંગીત ખુશી રમીયે. બધું રમે એ પાંચ દિવસ એ કરીને છેલ્લો દિવસ અમે જાગરણ કરીએ કે આખી રાત જાગીયે એમાં હોય ને રમત ગમત કર્યા પડ વાલી સાથે બધા.
આપણી મિનિટ પતી ગઈ છે હવે તમે મૂકું!
હા હા
તેરે લિયે મે તો મર